હા બોલો બોલો ભાઈ બસ બસ મજા મજા બોલો કેવું કેવું છે
બસ શાંતી એ તમે કેવા
બસ શાંતિ આ ગરમીમાં બેઠા બાર
ગરમી માં
ગરમીમાં એટલે આમ ગરમી કેટલી છે ને અ ઓસરી માં બેઠો છું એમ
અરે યાર યુ એસ એ માં ભી ગરમી પડે
અરે હમણાં આઈ ગયો ને પાછો લગભગ ચાર દિવસ થયા તમને નહી ખબર
શવું વાત એ ખબર મળી ને ગઈ એટલે
ચાર દાડા થયા યાર જવાનું જ હવે હમણાં કામથી આવ તો વચ્ચે થોડું કામ હતું બેંકનું પેલ છેલ્લે જે એલઆઈસી બધું કરેલું ને એ બધું રહી ગયું હતું અહિયા તમે કો આવતા આવ જતા જતા પૈસાનું ઠેકાણું પાડી દીએ એમ
હમ બરોબર
એટલે અહીયા આવવાનું બી હતું ને બે ત્રણ કામ હતા મતલબ પતાય ગય ને પેલો બંગલો છે ને આપણો બોપલ વાળો એ વેચી મારવાનો
બંગલો તો મારે બી એક વેચવાનો છે આપડે પ્રહાટનગર સાઈડ છે. ત્યા પાજ ફાાઈવી એચ કે બંગલોર છે. અને ટેનામેન્ટ છે હું બીચટી વાળું
ઓકે બંને વસ્તુ વેચવાની છે.
બંને વસ્તુ વેચવાની છે આપડે ને કે વેચાઈ જાય ને તો થોડું મારા સેટ ટિગ થઈ જાય ફોરેન જોવાનું
ઓકે તમારે હમ હા બરાબર એટલે અઈથી બરોબર ઓકે તો કઈ વેલ્યુ વેલ્યુ કડાઈ તમે વકીલ દો કેટલી કિંમત આવે એવુ કઈ
વેલ્યુ તો ખાસ એવી કટાઈ છે મેં બો બધા લોકો જોડે એક તો જે ફાઈ એચ છે જે એના તો મારે ટેન સીર પ્લસ લેવાના છે.
ઓકે
થઈ જાય તો સારું એવું એમના છે તો ટુ સીઆર આપડા સાવથી લગભગ
તો બાંધકામ બધું જૂનું એટલે મજબૂત જ હશે.
બાંધકામ તો બધું એક નંબર કોઈ કયા આ આટલું જૂનું
હા પેલાનું બધું બાંધકામ મજબૂત આવતું હતું
હમમ સા એજ
બરોબર રિનોવેશન હમ હ ટો એ વાંધો ના આવે હ મારે બસ મારે બોપલમાં છે.
અચ્છા હા બોપલ બોપલ.
હ બોપલ રોડ પરથી અન્દર છે ને ખાંચામાં છે ત્રીજું ચોથું મકાન છે.
હોય
એલે રૂટ ટ ચે જ કહેવાય એમ બધું ડેવલોપ પીરિયડ છે તમને ખબર છે પેલા તો કોઈ દસ વીસ વર્ષ પહેલા તો કોઈ જવા તૈયાર નોતું ખબર છે ને. જંગલ જંગલ હતું.
હું વચમાં ગયો હતો ત્યાં આટો મારવા બોપલ સાઈડ એવ બધ સારો એ બહ બધું ડેવલપમેન્ટ
ગજબ ગજબ મીની બોમ્બે જેવું લાગે તમને.
ટોપ ટોપ ટિયર માં આવવાના એ
હા પોસ એરિયા કેવાય પોસ પોસ એરિયા. હમ્મ હમ બધી મોટી મોટી ગાડીઓ જ તમને જોવા મળે.
હા હા હા.
આ એસ પી રિંગ રોડ બી એવું ડેવલપ થઈ ગયું એસ પી રિંગ રોડ એ સિલચ
હા.
એપલવૂડ નામ સાંભળ્યું છે ને તમે શેલામાં.
એપલ વુડ
એપલવુડ કરીને છે મોટા મોટા બંગલા છે કરોડોના.
હા હા.
ગજબ છે ગજબ સિંધુ ભવન રોડ થી સીધા જાવ એટલે એલું તાજ હોટલ અવે તાજ સ્કાય સ્કાય તે ત્યાં થી ત્યાંથી. રોડ વટીંગને આગળ જાઓ ને એટલે સેલા ચાલુ થઈ જાય ત્યાં એ એપલવૂડ છે.
બરોબર.
ગૂગલ કરશો ને ખ્યાલ આવશો. બરોબર જોજો જબર રેશે જબરજ
હા હું જરૂર જોવું એ આપડે એક સિંધુ ભવન રોડ છે બાજુ બી બઉ બધી ગાડીઓ આપડેને જોવા મળે મોટી મોટી.
બધે રહીશ હા. બધા રઈસ છે રઈસ ત્યાં. એટલે પેલા શું હતું કે અહીંયા આપડે રેતા હતા ને તો અહિયાં થોડું માહોલ એ રીત નો ભલે એરિયા બધો સારો પણ પોલ્યુશન ને બધી વર બહુ મગજ મારી બ પાણી ભરાયને ભલે ગમે એટલો એરિયા ાર હોય પણ મજા ના આવે એમ
હમ હ
કે વહી લંડન જતા રહ્યા યએસ જતા રે
ત્યાં કેવું રે કઈ રીતના છે તમારે જોવા જવાનું
ત્યાં અહયા કરતા જોરદાર છે લ સ વરષ થઈ આવ હતો મને જો એટલે ત્યાં કે અ ત્યાં કેવું છે મારે મારો નાનો બાપુ છે ને એ રેસ્ટોરન્ટ ચલાવે રેસ્ટોરન્ટ બરોબર અને કાકા છે ને મારા મોટા બાપા છે એમનો છોકરો છે એ પેલું પેલું આનું કામ કરે છે સુથારનું કાર્પેન્ટરનું
બાર બેનન્ટર અચછા
પોતાની મોટી ઓફિસ જ છે એ થોડું ઇન્ટીરયર યુઝ કેવાય એમ
હમ હમ
ચાલે બંને બ બિઝનેસ વચ્ચે એલો વાંધો ન આવે
અચ્છા
કરી શરૂઆતમાં બે અઢી વરસ પછી ધીરે ધીરે પેલું મળી ગયું ને પીઆર સેટ થઈ ગયા એ ચાલ ચાલુ કરી દ દ
યાર તો આપડે બી મતલબ ટાઈમ લાગે ને પાંચ વરષ પછી બીયાર મળે ને
પાંચ વરષ મળે પણ હમણાં જો શું હતું કે ભાઈ ઉપકરો પણતો હતોો બરો પહેલી વાત તો ભણવા ભણવામાં જોડે જોડે એને જોબનું સેટિંગ થઈયું એટટલે પછી એને એ ને એવું પીધું તમારે એ રહેવું તમે રહી શકો એમ તો બને પછી હું ્યા કરતો રહ તો મેન ઓ શધી લીધી નોકરી કરતા કરતા બંને ે થ ગયા પછ દંધાનું નાનું ધંધા નું શટ ચાલુ કરી દીધું એમ કરતાં કરતા શેટ બાકી જલ્દી જલ્દી મળતા નથી પિયાર મળી ગયા
હરો ભી એક કાકાનોો છોકરો હતો એ આપડે એક અ ઉુથિયાનની આ કરી કન્ટ્રી છે નામ સાંભળ તો ના ત્યાં અહં પેલા ખબર હોય ખબર એજન્સી વાળા ત્યાં ત્યાં જરૂ એીધ લઈ જાય ત્યાં લઈ ગયા મતલબ ત્યાં જોબ તો પેલી લેબર વ હોય તો લેબર વર્કમાં બી બેસ્ટમાં બેસ્ટ કેવન
હમ હમ હમ હમ હમ
પગાર બી એકદમ જોરદાર લેવલ નો અને રેવા કરવાનું બી એકદમ
હમ સારી હો સારી જગ્યાએ સાંભળ્યું છે નામ
કનીિયા જ ભાઈ સૌથી બેસ્ટ તો આપડે કહી આપડ
સૌ ફ્રાન્સને તો સ્પેનને તો બરાબર છે
એ હ
તેલા શ દેવા લક્ઝમબર્ગ
હા લક્ષ્મબર્ એ
દુનિયા ન સૌ અથી સ્મ્રીમંત દેશ છે લક્ઝમબર્ગ
હમ
વસ્તી ઓછી છે હ વસ્તી લાખોમાં એ કરોડોમાં બી નથી અને ત્યાં બધા રહીશ જે એક વ્યક્તિનું મંથલી વરસનો કે મંથલી પગાર કરોડ રૂપિયા હશે
ઓ ઓહ
મુટું મુટ ગાડીઓ લઈને ફરે ને એકદમ શાંતિ વાળું કોઈ ન્યુસન્સ નહી કોઈ ક્રાઈમ નહીિ બધું સિસ્ટોમેટિક કામ
પછી એક તમે પેલું સાંભળ્યું તો મોરોક કોપરે
મોર ક મુ મોના કો બી જે ને મોંરા કો
હ મોરો કો ભી એવુજ છે હો
હમ અચ્છા અચછા આપણા દેશમાં બધા શોષણ એ છે નહી બધું
આપડા બી ત્યાં જતું રહવું પણ આપણી જોડે છે નહી પૈસા
પછી મારો બધું એલે પૈસા જ પૈસા બી
શું ત્યાં ત્યાં આપડે જઈએ ને ભાઈ ત્યાં આપડે વેચી જઈએ મોરો ફોમ ત્યા પણ આપણે પેલી નોર્મલ બી પેલું આપડે શું કેવાય નોર્મલ બી જોબ કરે ને કઈ બી રેસ્ટોરન્ટ માં કઈ તો બી આપડે ભાઈ લાખો કમાય લાખો કરોડ પેલા લોકો ટીપ દેે ટીપ દે એમાં સો ડોલર તો ટીપ આપી દે
જો સારું ઇન્કમ સોર્સ હોય ને તો એક તો હો હટેલ કેમકે ટીપ મલે અને પૈસા સારા મલે બરોબર છે પછી આજે લેબર વર્ક માં બી સારું હોય છે લેબર રટમાં પૈસા મળતા હોય છે તમ ને સારા એટલે વધા ગામ છે ને જે લોકો થોડા ઓછા એજ્યુકેટેડ છે ને એ લોકો માટે આ સારું છે હોટેલ રેસ્ટોરન્ટન્ટ આવું બધું લેબર મોલ જે મોલ
ચા એ બધી ફમાં છે ને લેબર જે મતલબ લેબર નું જે પોસ્ટ હતું ને એ જને મળે
હમ બરોબર હા આપ અહિયાં તો તમે કામ કરો એમાં શોષણ વધારે
હા પૈસા તું ખબર હ સ્કીપ બાય સેફ છેે એ આપડે ને ત્રણ ચાર લોકો પેલા લઈ લે પછી આપડે જે વધુ ઘેટું હોય ને એ મળી જાય એ આપડે અહંયા મળે એ ર
એ રીત સારી સારી વસ્તુ બહાર જાય ખરાબ છે
હવે આ પોસ્ટ બહ વધારે છે આપડે જે મેન વાત છે ને જોવા નહી
હમ પોસ્ટસ્ટ હમ સાાચી વાત છે
ના એક વાર ત્યાં પહોંચ ગયા ને આપડ પછી એવો વાંધો નહીં
પછી વાંધો ના આવે હમ
પણ બીજા સૌથી પાવરફુલ બીજા કયા દેશ ન આપડો
આયરલેન્ડ
અલેન
હમ આયર્લેન્ડ ના સૌથી પાવરફુલ વિઝા પાસપોર્ટ પાસપોટ કબુ ત બી ના ના યુ એ તો એવું મેં સાંભળેલું છે પણ આયરલેન્ડના સૌથી પાસપોર્ટ એનો સૌથી મજબૂત છે આમ સ્ટ્રોંગ
અચ્છા એમાં તો બધી કન્ટ્રી પેલી ઈન્કલુડ થતી ત્યાં
હમ હમ તમે એક વખત લગ લગભગ યુ એ જતા રહો ને પછી ત્યાંથી બીજા દેશો જવા માટે ઇઝી પડે એમ એ એ છે અને બીજો કોઈ દેશ છે એનો તો તમને વાગીે ને આયર્લેન્ડ નોગ બાયલન્નું શ તમે બીા બ બધા દિવસો આરામથી જઈ શકો એમ તમને કંઈ નડે નહીં તમારે ખાલી પ્રૂફ મૂકવાનું અનેન વિઝા પાસ થાય છે, એટલું જ.
હ, હ. અ ત્યા બરોબર બરાબર, સરસ સરસ. તો આપડે પઈ કઢાવવાનો થાય, એટલે તમને વાત કરવું હો.
ઓ, સરસ. કેજ, ઓકે. મળીએ, મળીએ. ઓકે, ઓકે. હા, બાય.